હા કાઈ કર આપ્યું તું બોવ દિવસ પછી ને
કંઈ નહી આ શું કરવાની વરસાદના લીધે ઘરમાં જ
તે જ ને તને અગાડી બી કોલ કરેલો પણ તું એ ઉચકેલો જ ની મારો ફોન
અરે તે વચ્ચમાં વરસાદના લીધે નેટવર્ક પ્રોબ્લેમ હતું ને નેટવર્ક જ નહીં હતું એટલે કોલે જ નય લાગતા હતા
અચ્છા હા એટલે તેજ મેં સોચુ તું કેમ ની ઉચકે
હા શું થયું કેમ‌ યાદ કરી મને
અરે મેં છે ને કેટલા દિવસ થી સોચતી હતી કે હ મારે છે ને કપડાં લેવાના ઉટા તો મેં તને તું બહુ સારા સારા કપડાં લાવે તમારે તારી પાસેથી અ એ લેવું તું કે તું કાથી લાવે એમ ને કેટલી પ્રાઈઝમાં લાવે આમને તેમ બસ, એજ જાણવું હતું.
હું તો છે ને એકદમ સસ્તા ભાવે કપ ળા ખરીદું, મને તો સારા અને સસ્તા સસ્તુ જ જોમ મેં તો.
હા, તો એટલે જ તો મેં તને કોલ કર્યો કે તું કાથી લે એમ ને આટલા સસ્તા ને મતલબ કાથી લેમ?
મેં છે આપળે પેલું વલસાડ માં આપળે સિવિલ હોસ્પિટલ જાતા રસ્ તામાં આવતું છે અહુરા ફેશન કરીને, હા ત્યાંથી લેવું મેં.
અચ્છા! તો તા મલી જાય બધા મારા સાઈઝ ના બી મલી જાય?
હા બધી સાઈઝના મલી જાય એમ તો ત્યાં તે છે ને એક ટાઈપનું અ એને શું કેવાય પેલું થિફ્ટ શોપ જેવું છે, એમ લાઈક જ્ય જ્યાં છે ને એમ પેરેલા બધા કપળા જે બહારના લોકો જે બધા કાઢી નાખે ને તે બધા કપળા હોય તે એ લોકો છે ને આપુંને સસ્તા ભાવે આપી દેય આપ સારાજ હોય કપળા બોવ સરસ હોય એકદમ સારા નવાં હોય એવાજ હોય.
અચ્છા એ
ત્રણસો ત્રણસો ત્રણસો ત્રણસો રૂપિયે જીન્સ મલી જાય આપુંને પેન્ટ અને બસો રૂપિયે ટોપ અને દોઢસો રૂપિયા ટોપ ને એવું બધું લાંબી મીડી અને એવી બધી લાંબી બાઈની, ટૂંકી બાઈની, બાઈ વગરની.
શું વાત કરે આટલું સસ્તું મલે, તો તો મારે જાવા પળે.
એકદમ સારું પણ, અને સસ્તું પણ.
ઓ બો સારું આટલું સસ્તું તો પછી મારે જાવા પળે.
હા.. હા જાવાનું જરૂર જવાનું બધા બો જાય છે લોકો.
અચ્છા મતલબ તે એક જાતનું આપણે દિલ્હી માં કેમ સરોજની જેવું જે જા એવું બધું આવે.
હા સરોજની, હા તેવું જ છે, તેવું જ છે, નવી વસ્ તું પણ નવી વસ્તુ પણ હોય, જાણે કે આપડ હાથમાં પેરવાનું લૂઝ અને ગળામાં પેરવાની માળા અને પગમાં ની પાયલ.
આહા, ઓ હો અહો એવું ભી ઓય કે ચાલો તો તો બો સારું બીજું બીજું બીજું બધું બી મલે કે મતલબ પગમાં ની ચપ્પલ એવું બધું.
હા ચપ્પલ ને એવું પણ મલે છે, પછી આ પર્સ મલે છે પછી હાથમાના કળા મલે છે, પછી અંગૂઠી મલે છે ગરામાંની ચેન મળે છે.
આટલું બધું મલે તો તો બો સારું કેવાય ને.
હા બધું જ મળે છે એ ટુ ઝેડ બધું જ.
જો છે ને મારે તો છે ને રેગ્યુલર પેરવા કપડા જુતાં છે એટલે તો એના સારું તું મને કઈ સારું મસ્ત મને કે તો મેં તાથી લેમ એમ.
હ તો ચાલની હું તને લઈ જઈશ બતાઈ લાવા, તને ગમે એવા તું જોઈ લેજે મને જા હુંદી લાગતું છે ને તો સૌ ટકા તને તાના કપડાં જરૂર ગમશે.
હો ઓ ચાલી તો સારું ને તો તું ક્યારે ફ્રી છે તો આપને જાયે
ચાલની તો કાલે જીઈએ. ને કાલે રવિવાર છે. એ લોકો છે. ને રવિવારના દિવસે છે. ને નવો સ્ટોક ભરે
ઓ ચાલ તો હવે આપડે તો કાલે જ જાયે
હા કાલે જીએ ચાલની. ત્રણ વાગા બાજુ નીકળશું બપોરે જમીને પછી કેમ કે સાંજે તે વહેલું બંધ થઇ જાય છે. છ વાગ્યા પહેલા બંધ થઇ જાય છે.
અચ્છા તો આપને છે ને ત્રણ વાગે નીકળીએ.
હા ત્રણ વાગે નીકળશું એટલે સાડા ત્રણે ત્યાં આપણે અને પછી લેતા મૂકતા બે બે કલાક તો પકડવા
હા ચાલ ની તો તો બો સારું તું આવે તો તો પછી બોજ સારુ. હા હા તો
કાલે જઈએ આપણે.
હા ચાલની કાલે જઈને તું આવે તો તો બોજ સારું આપને સાથે જાયે તો પછી
મેં આવા એમ તો સવારે મને થોડું કામ છે ઘરમાં તે પતી જાય પછી આપણે બપોરે જશું.
હા ચાલને પાકું જાશું. તો તારી કોઈ બેન બેન આવવાની હોય તો એને ભી લઈ લેજો.
હા મેં પૂછ્યું ને મા બાજુમાં મારી ચાચાની છોકરી છે એ આવવાની હોય તો એને પણ લઈ લેવા એ લોકો બેવું બેન જ છે તો એ બેવું અને આપડે બેવ એમ કરીને
હા તો ચાર જણા હોય તો વધારે સારું પડે.
હા અને આવતા પછી મારી ગાડીમાં જરાક પેલું અ ઓઈલ લખાવાનું છે ટાયર વાળુંમાં તે પણ કરવાનું છે તો આપણે કરતા આવશું.
હા તો એકા કરાવાની કરાવવાની
એ તો આપડે ત્યાં પેટ્રોલ પંપ પર જ સાઈડ પર પેલા બેસ
અચ્છા હા પેલા હસ હવા ચેક કરે તે કે તે કરી આપે.
હા કરી આપે ને તે લોકો તો તે લોકો પાસે પેટ્રોલ પુરાવતી વખતે આપડે જરાક કરતા આવશું તો મારું પણ કામ થઈ જશ અને મારેક મારી મારી એક સહેલી છે કોલેજની ફ્રેન્ડ એના ઘરે છે છે ને મારું પાર્સલ આવેલું છે મેં ઓનલાઈન શોપિંગ કરેલી ને ઓનલાઈન ખરીદી કરેલી હતી. તો એડ્રેસ મેં એના ઘરનો આપ પેલો હતો તો એના ઘરેથી મારે પાર્સલ લેવાનું છે તો આવતી ફેરી તે પણ લેતા આવશું.
અચ્છા ચાલલી તો તો બોજ સારી વાત કેવાય એક સાથે આટલા બધા કામ થઇ જાય.
હા તેબી સારું ને એમ પછી વારંવાર ક્યાં આપડે આટલા દૂર જયા કરીએ જો એક સાથે બધા કામ પતાવી જ દેવાના
હા હા હા એજને ચાલ ને એક સાથે બધું પતાવી આવીએ. કાલે તો
હા વરસાદના લીધે મારાથી તેના ઘરે લેવા જ નહી જવાયેલું એટલે કાલે જઈયે તો લેતા આવશું.
હા ચાલની તો બો સારું કેવાય એક સાથે બધું પતાવી દઇએ આપને.
હા બીજું કંઈ લાવવાનું મૂકવાનું કંઈ
બીજુ તો કંઈ નહી બસ મારે તો આ કપડાં ને એવું વાહ બસ સાથે કંઈ નાસ્તોવ એવો કરી આવશું કંઈ ખાઈ આવશું.
હા આપણેે પેલુ જલારામ ખમણમાં જશું.
ની ની ખમન તો મને ની ગમે
અલ્યે જાશું ને ખમણ તો બોજ
કા વલસાડમાં પેલું તિથલ રોડ પર છે તા કે પછી આટલે હાઈવે પર છે તા ધરમપુર ચોકડી પર.
આપડે ધરમપુર ચોકડી પર છે ને ત્યાં સરસ છે બેસીને ખાવાની વ્યવસ્થા.
હા ચાલની તો જોઈ આવ છું ચાલ આવતી વખતે એ તો આપણને નજદીક માં જ પડે તો આપને ત્યાં જઈ આવ
હા આવતી ફેરી આપણે ત્યાં જઈ આવશું.
હા ચાલની મારે તો બસ રેગ્યુલર પહેરવા સારું ટી શર્ટ ને ટ્રેક પેન્ટ જોતું
હા તે મળે ત્યાં તો ત્યાં લઈ લેજે ને બો ટ્રેક પેન્ટ અને ટી શર્ટ અને ટોપ ને બધું જાત જાતની અલગ અલગ તરહની બધી ફેશન આવેલી છે.
અચ્છા અચ્છા ચાલની તો તો બહુ સારું કાલે આપને બધા કામ
હ તને એવું લાગ તું હોય ને તો આજે તું જો ઇન્સ્ટાગ્રામ પર છે ને એ લોકોની અકાઉન્ટ છે તું જો એ લોકો એ બધી રીલ્સ તેવું પણ રાખેલું છે એ લોકો બહુ બધું અપલોડ કરતા જ રહે છે એ લોકો.
હા બરાબર. ચાલની તો મેં આજે બધું ચેક કરું ને પછી મેં તને પાછો કોલ કરીને કેવું કે શું છે પણ કાલે તો આપને જાશું જ.
હા જાસું જ હા જાસુ જાસું જ.
જાશુ જ નહી તો એમ બી મને ગમી જ જાશે એતો રેગ્યુલર પહેરવા સારું જ જોતું
હા આપડે તો ઘરમાં પહેરવા માટે તો હવે ચાલે જ ને હવે સસ્તા અને સારા મલ તા હોય તો લઈ લેવાના વરી ખોટું ખોટું બધી મોટી દુકાનોમાં જઈને મોંઘાં મોઘા કપડાં લેવાના એક બે ફેરી પહેરીએનીને પછી આપણે બીજા કોઈને આપી દે એના કરતાં સસ્તા જ લઈ લેવાના.
હા એજ એજ ને સસ્તા જ લઈ લેવાના ચાલે.
હા તે જ તો.
ચાલે ચાલે બરાબર છે તમારી બરાબર છે મને સારી લાગી.
હા.
હા એ જ નહી તો ચાલની કઈ નહી આપને કાલે જાએ.
હા શું કરે બીજું જમી લીધું કે બાકી.
હા.. નાઈ બાકી જ છે. તું જમી.
હા જમી લીધું જો ને હમણાં અગિયાર વાગવાના અગ્યાર વાગી ગયા શે. સવા અગિયાર થીઆ હજુ સુધી જઈમી ની તું.
અરે મેં તો સાંજે નાસ્તો કરેલો ને એ તો ભૂખ ની મલે. તો હવે સોચું કઈ પીઝા વિઝા બનાવીને ખાઈ લઉ મસ્ત.
ચાલો સરસ તને તો બધું નવું નવું બનાઈને ખાવાનું બહુ ગમે ને.
હા આજે જ સાંભર ને ઢોસા બનાવેલા ઉતા.
ઓહોહો કોઈ દિવસ અમને ખડાવો.
હા હા જરૂર ખડાવા ને તો આવજો ને ઘરે મે તને બધું ખડાવા બનાવી ને.
ચોક્કસ ચોક્કસ આવે જ ત્યારે બનાવીને ખડાવજો.
હા હા ચોક્કસ મેં તો બો બધું નવું નવું બનાવ્યા જ કરું.
ચાલો સારું.
હમ બધું શીખ્યા કરું ઓનલાઈન જોઈ જોઈને બધું નવું નવું જાત જાતનું.
હા હમણાં તો ઓનલાઈન ફોન પર એકથી એક નવી નવી અ વાનગીઓ બધી કેવી રીતે બનાવવાનું તે બધું ખબર પડી જાય. રેસીપી સાથે બધું.
હા એટલે જ તો ખાલી આપણને બધો સામાન જુવે એટલે બની જાય.
સામાન એ તો મોંઘો પડે આપુને લાવવાનો.
ના એ સસ્તો પડે મેં તે દિવસે ચોકલેટ બ્રાઉન ઘરે બનાવ્યું તે બજારમાં એની પ્રાઇસ સો રૂપિયા એક્સો વીસ તો ઘરે મેં પચાસ રૂપિયામાં બનાવી દીધો ને એકદમ સારામાં સારો ને ઘરનો
પચાસ રૂપિયામાં શું વાત કરે બહુ નવાઈ લાગતી છે મને
હા સાચ્ચે છે પચાસ રૂપિયામાં બનાવેલો.
ઓહો મને પણ બનાવતા શીખવો.
એમાં તો કંઈ કરવાનું નહી બે ઓરિયો બિસ્કીટ લેવાનું ને એનું પેલું અંદર માં બેકિંગ સોડા ને કોકો પાવડર નાખી ને એને મુકી દેવાનું ગેસ પર પછી એનો બેસ તૈયાર થાય. ને પછી ચોકલેટ પીગલાયને પેલા ટુકડા પાડીને એમાં નાખી દેવાની ચોકલેટ એટલે રેડી.
એવું આટલું ઇઝી
હા બહુ જ ઇઝી ને બહાર એના કરતા વધારે પચાસ સાઠ રૂપિયા આપી દેવા એના કરતા ઘરમાં સારું હાઈજીન બનાવીને ખાઓ.
હા વાતતો બરાબર છે તારી.
હમ્મ, એજ ને.
ચાલ તો કાલે મળીએ.
હા ચાલ તો તું કાલે યાદથી આવી જજે હો ને હા.
હા ચાલ તો.
હા ચાલ તો. મેં મૂકું ચાલ બાય-બાય.
બાય-બાય.